હલો ધાવલભાઈ મારો અવાજ આવે છે એું એમ શું કરી રહ્યા હતા.
થોડો કરેક કામ વધું ઘરે કામ કરી રહ્યા હતા.
એ ભ
હા.
બીજું ખેતીમાં શું કરો છો?
હા અમે તો ખેતી માં તો કરીએ મગફળી વાવી છે મકાઈ વાવી છે બસ હવે એરંડા વાવાનું શરૂઆત કરો.
એવો એમ ખેતી પશુપાલન તો કરતા જ હશે ને.
હા ખેતી કરીએ પશુપાલનનું કરીએ હા
કેટલા વીઘા જમીન છે તમારે
અમારે તો દસથી બાર વીઘા જમીન છે પણ એ હાલ બે ત્રણ વીઘા નહી વાવતા અમે પોણી ઓછું કાઢે છે કે ઈ કારણે અમે ઓછું વાવીએ
હા હા કેટલો સમય થયો બોર બનાવે
બોર બણાવે તો સ સાત આઠ વર્ષ જેવું થઈ ગયા
એવું એમ
હા હા
હાલમાં જે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી થાય છે એમાં વધુ સારી આવક મળે છે ને
હા એમાં સારી આવક મળે
હા હા અમે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છે.
ના અમે ફુવારા પદ્ધતિ વાપરીએ
તપક સિંચાઈ બિલકુલ નથી વાપરતા
ના અમે ટપક નહીં વા
એવુ એમ તમે કઈ શાકભાજીનું વાવેતર કરો
અમે શાકભાજીનું તો નહી વાવતા પણ એ ગાય માટે ભે ઘાસચારો વાવીએે ઓ વીસ બાય પચીસ જેવો તબેલો મોટો કરેલો હોય
હા બરોબર હા તો મેં શિક્ષણ વિશે વાતચીત કરવી હતી તેના માટે કોલ કર્યો તમે કઈ ડિગ્રી કરો છો હાલ
પાસ કરી નાખ્યું હે હવે એને કરવાનો વિચાર હે તમે
તમે બીએ કર્યું તું એમ હ બીએમ શું આવે
હ બી એમ. જે અર્થશાસ્ત્ર આવે સમાજશાસ્ત્ર આવે જે વિષય જે અલગ અલગ વિષય જોતા હોય એ ત્યાં મળી જાય
હભી એ તો આર્ટસ ઉપર થ ક નહી
હા બીઆર સુપર થાય
એટલે બી એ એટલે બેચલર ઓફ આર્ટ્સ
બેસરોલોપર
હા કેટલા વર્ષ. નો કોર્સ આવ્યા‌.
હા તેમાં ત્રણ વર્ષ નો કોર્સ આવે.
એવમ.
હા.
તમારે કેટલા પર્સન્ટેજ આવે ઓવરઓલ.
અમારે તો બ સીતેરવે્યા હતા.
શીતેને. હવે શું કરવાનું એમ એ કરવાનું છે.
હા એમ કરવાનો વિચાર છે.
હા તો મેં વાત સાંભળી તી કે કંઈક બી ચાર વર્ષ થઈ
હા ચાર વરષ થઈ ગયું છે.
હા તો તો તમારે ત્રણ વર્ષમાં કઈ રીતે પટી ગયું.
હા એમાં ફાઈનલી નથી જો વિદ્યાર્થીને કરવો તો જ ના કે બાકી નહી.
કન્ડિશ છેન એટલે મેં વાત સાંભળી હતી. કે જેને સિત્તેર પ્લસ ટકા હોય. એને એને ચારજ વર્ષ કોલેજ કરવી હોય તો થાય તો એમ એમાં એક જ વર્ષ હોય. એવું જ હોય છે ને.
હા.
બરાબર.
હા તો તમે તમે શું કરો છો.
બીબી એ કરું છું. એક વાર થયું મારે. હવે બીજા વર્ષમાં આવ્યા છો.
હા તો બીબી એમાં શું આવે?
બીબીએમાં બીબીએ એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિ
હા હ હા માર્કેટિંગ એટલે કઈ માર્કેટિંગ તમે કરી શકો.
માર્કેટિંગ પ્રોડક્ટ માર્કેટિંગ પ જોતા જશો પબ્લિક તમારા ઘરે કે ઓનલાઈન માર્કેટિંગ પણ તમે જોતા જશો.
હા હા ઓનલાઇન માર્કેટંગ હા હા હા.
પ્રોડક્ટતા તે માર્કેટિંગ તેને જ માર્કેટિંગ એકિજિટલ કેટિંગ કેવાય.
હા હા.
બી એમ એ શીખવવામાં આવે છે.
હા બરોબર.
ર બ એમાં સુ? તમને જો જો કોઈને બીબી એ કરવું હોય. તો એને જો ધંધામાં કૂન બિઝનેસ માં કે જો માર્કેટિંગમાં હો તો વિવેક કર બાકી બીબી ના કરય બીબી એમાંમ મારો શું ટાર્ગેટ છે ખબર છે કે બીબીએ કરીને બીબીએમાં ટંગ વિશે માહિતી મળે તેનો ઉપયોગ કરી મારે એક સ્ટાર્ટઅપ ખોલવો છે બિને પ્રોડક્ટ સેલિંગનું એટલા માટે મેં બીબી લીધું છે.
હબ પુપાલન કરતા હ છે તમે પશુપાલન નું કરો તમે શ શ વા છ હો ને જે તમાને
હા હું તો હું તો હાલ ભણું છું પણ મારા મમ્મી પપ્પા પશુપાલન ને ખેતી કામ કરે. તે અમારે ટોટલ દસ વીઘા જમીન છે અમારે દસ વીઘા જમીન છે તેમાં પાંચ વિકામાં મગફળી વાાવી છે અક્ષય મગફળી વીસ નંબર મગફળી વાવી છે અને બીજી બીજા ત્રણ વીઘામાં બાજરી વાવી છે અને બે વઘામાં ભેસો માટે ચારો વાવ્યો છે
હા તો તમે મગફળીમાં કઈ દવા વાપરો છો
અમે મગફળી માં તો જો હજુ દવા નક્કી નથી કરી પેલા વાપરતા હતા મારા પપ્પા મને કઈ ખબર નથી પણ અમે પશુ પશુપાલનમાં પાંચ ભસો છે અને ત્રણ ગાયો છે પશુપાલનમાં સારું રે જો પશુપાલન કરવામાં આવે તો પણ સારવાે
હા હા
હા
તો તમારે પશુપાલન નું કરો છો તો કેટલું દૂધ ભરાવો છો ડેરીમાં
અમે દિવસનું પણ પંદર થી વીસ લીટર ઉતર ભરાવીએ
દિવસ ન
હા હા અને
હા તો પ્રતિ લિટર કેટલા તમને ડેરે પ્રમાણે પૈસા મળે
હા પચાસ સાઈઠ નો એવરેજ હોય છે
હા હા
તેટલું દૂધ મળે તેટલો ભાવ મળે અમે જેમ તો ધ દૂધ નીકળે છે પણ અમે બીજું પાંચ છ લીટર ઘરે રાખીએ પછી તેનું ઘીનું ઘી ઉત્પાદન કરીએ પછી તેને માર્કેટમાં સેલ કરીએ છ છે હમ તમે બધું દૂધ નથી નથી ભરાવતા
બરોબર
હા
તો તમે સાંજ સવાર બંને પર આવતા હશો ને હ
છંજ સવાર બંને ટાઈમ પર આપ દ
હા
દિવસ રાત ન છે ને ત્રણ ત્રણ લીટર જેવું દૂધ રાખીએ ઘે
હા હા
એક લીટર જેવું દધ અમારે જોવે અને બીજું અમે
અ
ઘ બનાવી દહી માંથી અમે માખણ ને માખણ માંથી ઘી બનાવી ઘી અમે ઓનલાઈન ઓનલાઈન પણ વેચીએ છીએ અને ઘરે ઘરે પણ વે જીએ છે
હા તો ઓનલાઈન ની પ્રઇસ શું છે
હા જો અમે ગાય ન પણ ભે અને ભેસનું બંને ન વેચીએ છીએ જો અમે કશું ભેડ શેડ કરતા નથી એટલે અમારા ગાય ન જે ઘી છે તે કિલો ના બે હજાર રૂપિયા છેમ હા આ મોઘું લાગે પણ હા મોઘું છે પણ તમે જે ક્વોલિટી પરફેક્ટ મળે જે માર્કેટમાં તમને જે ભેદ શેડ વાળું ઘી મળે છે તેઓ અમે નથી વેચતા અમારી ક્વોલિટી સારી હોય હા અને અમે પીએસ ના નવસો થી બારસો રૂપિયા છે
બરોબર તો અમારા અમારા જે અમને જોતું હોય તો તમે શું હા
હા તમારા તમને જો તમારે જોતું હોય તો અમે
હા તો અમે ગરીબ છ ને અમારે પાસે પૈસા નથી તો તમે ઓછા ભાવ લઈ શકોને
તમારી પાસે પૈસા ના હોય તો તમે પછી આપી શકો ઉતારે પણ ઘી લઈ શકો છો એવું કઈ જરૂરી નથી કે ત રો પૈસાાલવા. હા તમે ઘરના છો એટલે તમારા માટે સસ્તું પણ કરી આપીશું જે તમારે જોવું. તો હોય તો. તમે ઘરના કેટલા સભ્ય છો એવું એમ તમારા ઘરે કોઈ રોશીમાં.
હા અમારા ડોશીમાં કાતા મા. કરીને ના એક નામ કરેલો
હા હા તો હું શું કવું તમે છે ને તેમના માટે એક વસ્ત વખત અમારી શુદ્ધ ગાયનું ઘી લઈ જા તમને વ્યાજબી વાવે કરી આપશું. તમે એક વાર ઘી આપો જોય. તમને આપો ફરક દેખ તેમને તમારે રોજ શીરો કરીને આપવાનો ઘીનો. તમને જો ફરક ના દેખાય તો પૈસા ના આપવાના
હા તો તમારી વાત સાચી જ તો અમે એમ કરશું. હા. હા ના અમે ઘી નહી કરતા કારણ કે કે મારે શું શંકર ગાયો દોવા દે કે મારે દસ થી બાર જેવું દૂધ જાય કે. એટલે અમેઘી નહ કરતા ના અમેભેસો નહ રાખતા ભેસો રા બે ત્રણ રાખીએ છીએ પણ દોવા નહી દે.
એવું એમ.
હા હા.
ના ના બર. બરોબર તો એ તો તમે બીજી પાડીઓ પણ રાખતા હશો ને.
હા અમે પાડીઓ રાખીએ છીએ હા. હા અમે. તો મગફળી વાવી છે મકળ વાવી છે ને હવે એરંડા વાવવા છે હા
હવે વાવાના એરંડા નહી કેટલા વિગામાં વાવે છે
અ પચી વિગા એરંડા હ ને વીસ વિગા મગફડી
સારું સારું તો એરંડામાં શું ભાવ મળે અત્યારના સમયમાં
અ ત્યારંના પાવના તો એરંડા કોને પચીસો રૂપિયા ત્રણ હજાય જેવા
એવ એમ મણના ત્રીસ કિલો તેનું બિયારણ શું ભાવ આવે એરંડાનું
હા બિયારણ તો આઠસો થી નવસો રૂપિયા હશે કિલોના
એવું એમ તો તમે કઈ એગ્ર માંથી તે બિયારણ લાવો છો
અમે વિકાસ માંથી લાવીએ છીએ
હા એવું એમ અમે ત્યાંથી લાવી ભીલડી માં આવેલી ત્યાંથી જ ને હા અમે ત્યાં ત્યાંથી લાવીએ છીએ
હા હા
તો સારો ઉત્પાદન થતું હશે
તો તમે બીજું શું વાવેતર કર્યું છે
બસ અમે તેજ મગફળી વાવી છે
આ ગ્રાહક ને તમે ફોન કરો ને પડ્યા ન આ ગ્રાહક મે તમે કોન કર્યો સિય ગમમાં પડ્યા એટલે કાપ હાલ પોતું બધું કરવું છે
તો પછી કોલ કરો ચાલ